હલો
જય શ્રી કૃષ્ણ બસ મજામાં છો, તમે કેમ છો
બસ મજામાં બોલો શું કરો છો
હવે જો વેકેશન પતી ગયું છે હવે ફરીથી અ શાળાઓ ખોલવાનો સમય થઈ ગયો છે એટલે બાળકો એ શું આખા વેકેશનમાં ખુબ મજા કરી છે પણ હવે પાછું એમને ભણતર ની તરફ વાળવાનો સમય આવી ગરહ્યો છે એવું લાગી રહ્યું છે મને તો
એ તો બરાબર કેયો તમને બડા હમણાં હું તો બસ આ બાર જવાની છે હમણાં લગ્ન છે એટલે બસ તૈયાર થતી હતી એટલે કઈ સાડી પહેરું તેજ વિચાર કરતી હતી હમણાં કયું ટ્રેન્ડ ચાલે છે સાડીનું
હા, હા, બિલકુલ
હા તો એજ કન્ફ્યુઝ થતી છું કઈ સાડી પહેરવું બાંધણી ની પેરવું કે ગોટા પટ્ટી ની પેરવું કે.
હા બાંધણી ગોટા પતી આ બધી એવી ડિઝાઇનો છે જે, અ હંમેશા ફેશનમાં જ રહે છે સમય ભલે કેટલો બી બદલાઈ જાય, પણ આ ફેશનમાં હંમેશા રહે છે.
હા એ તો છે જ, સાડી જેવું મતલબ આમ પહેરવે કોઈ મતલબ કોઈમાં આવું લુક આવે જ નહી, જેવું સાડીમાં આપડણે પહેરીય ને તેવું લુક કોઈ પણ ડ્રેસિંગમાં નથી આવ
બિલકુલ સાચું કહો છો તમે એક ટ્રેડિશનલ અ કહીએ ને કે સાડી આપડણે ક્યાંક વર્ક પ્લેસ પર પણ પહેરી શકીએ છેએ. પછી કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ત્યાં પણ પહેરી શકીએ છીએ. ઓફીસ્પિશિયલ સ્ટેજ પર પણ પહેર પહેરી શકીએ. તો સાડી એક એવો પરિવેશ છે. જે આપણે બધી જગ્યા પહેરી શકીએ છે એ.
હા એ તો છે, જ સાડી શું આપડામાં કેટલા બધામ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, મતલબ કેટલા બધા મનોરંજન થાય છે. તો આમ નવી પછી છે ને, હમણાં કેટલા બધા પેલા કોમ્પિટિશન પણ હોય છે સાડીઓ ના મતલબ અ બધા અલગ અલગ સાડીઓ પહેરી આવવાના આમ, રેમ પેલું વોક રેમ લાગે છે તે પણ કેટલું બધું હમણાં ફેશન ચાલે છે તો હમણા એટલું આમ અલગ અલગ નવી નવી તરની આમ સાડીઓ આવેલી છે ને.
બિલકુલ સાચું કહો છો તમે, હવે તો રેડીમેડ સાડી પણ આવે છે, જે પહેલેથી જ ઘડી અને બી જો પ્લેટ્સ નાખેલી હોય છે ને, એવી સાડીઓ પણ આવે છે
તેનું નામ પણ રેફ્રોન કરીને કઈ આપેલું છે રફ પ્રોન તે, એ આપણે ડાયરેક્ટ પણ પહેરી શકીએ છીએ આમ
હા, ડાયરેક્ટ પહેરી શકી છે તો કોઈને પહેલાથી જો પ્રોપર સાડીને અ નહી એ પ્રેસ કરતા આવ પ્લેટ્સ નાખતા ન આવડતા હોય અ તો પણ એ એમ કરી શકે છે
હા, એ તો છે જ હમણાં ઈન્ડો વેસ્ટનમાં પણ અમે સાડી, સાડી ડાયરેક્ટ સાડી પહેરી શકાય તે ટાઈપની પણ ઈન્ડો વેસ્ટર્નમાં કેટલું બધું આવેલું છે નવું નવું
હા, હા, બિલકુલ
એ તો છે જ હમણાં આજના ટાઈમમાં તો મતલબ એટલા બધા કપડામાં તો એટલી બધી વેરાયટી આવી ગયેલી છે કે કઈ યુનિક યુનિક જ બધું મળે છે આમ
બિલકુલ સાચું કહો છો તમે કપડા ની વેરાયટીઓ તો એમ છે કે જેમ જેમ સમય જાય છે એમ એમ એનું પુનરાવર્તન થતું રહે છે આપડે આવું કહીએ છે કે આનો ફેશન પતી ગયું છે પણ એવું નથી તમે જોયું હશે કે ગોટા ભ ની ડિઝાઇન કે બાંધણી એ બધીની ડિઝાઇન પહેલાના, પહેલાના સમયમાં પણ ચાલતી હતી અને એવી ને એવી આજે પણ ચાલે છે બસ એમાં થોડો ઘણો બદલાવ આવી ગયો છે અને ફરીથી એ ફેશન રિપીટ થાય છે
હા, એ તો છે જ આજના સમયમાં છે ને સાડીઓમાં પણ આમ નવા નવા પ્રકારની સાડીઓ જોવા મળે છે હવે જોુઓ ની ગુજરાતમાં હોય તો ગુજરાતી સાડી, બંગાળમાં હોય તો બંગાલી, સાડી મહારાષ્ટ્રમાં હોય તો મહારાષ્ટ્રીયન સાડી એવી રીતે બધી સંસ્કૃતિઓમાં આમ સાડીઓમાં પહેરવાની બધી. પહેરવાની સ્ટાઇલ પણ અલગ અલગ હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે કે અલગ-અલગ પ્રકારની હ એને તરીકેથી પહેરી શકીએ છે, અ ઉલ્ટા પન્નાની સીધા પન્નાની અને એની સાથે સાથે બોલિવુડમાં તો તમે જુઓ, કે સાડી પહેરવાના કેટલા બધા અલગ-અલગ ટ્રેન્ડ ચાલી રહ્યા છે, હા હા એક કોલી નીના ગુપ્તા કરીને અ એક અ સાડી પહેરાવાનું એક માત્ર સાડી પહે સારી સ્ટાાઈલ કરવાનું એક સાડી પહેરાવાનું એક માત્ર, પંદર મિનિટમાં મતલબ એને સારી રીતે ડ્રેસઅપ કરે અને એને ફાસમથી ફાસ્ટ સાડી રેપ કરવાનું પણ એ કો્ મતલબ એ રેકોર્ડ હા રેકોર્ડ કરેલું છે અને બધા બોલિવુડ જે સ્ટાર્સ છે એમને સાડી પહેરાવાના માત્ર એક એક લાખથી ત્રણ લાખ સુધી ચાર્જ કરે છે. તો આવી એક કળા હા. એવી એક
એ તો છે જ, હા. હવે તો આજકાલ છે ને હવે સ્કૂલોમાં પણ જોઓ કેટલા બધા કાર્યક્રમો થાય છે કોલેજમાં અને કેટલા બધા કોમ્પિટિશન થાય છે, ઓફિસમાં પણ આમ પાર્ટીઓ થાય છે, તો એમાં પણ બધી લેડીસ જો બધી યુવતીઓ છે ને આમ વધારે ટ્રેડિશનલ આમ સાડીઓ પહેરવાનું જ એ લોકો પસંદ કરે છે આજના સમયે હવે ડિઝાઇનર સાડી છે સિલ્ક સાડી છે જર્જર સાડી છે કોટન સાડી બનારસી સાડી નેટ વાળી સાડી કેટલી બધી એટલી બધી આમ સાડીઓમાં વેરાયટીઓ હોય છે ને. ને બધા ફંક્શનોમાં પણ બધા એ બધી ડિઝઇનર સાડીઓ બધા પહેરે છે કેટલું મસ્ત લાગે છે
બિલકુલ સાચું કહો છો તમે કેટલી કેટલી અલગ અલગ પ્રકારની સાડીઓ, અને સાડી પહેરવાનો એક જે કહે છે ને કે આપણે ક્યાંય પણ પહેરી શકીએ છે કોઈ ઓફિશિયલ પ્લેસ પર પણ આપણે સાડી વિયર કરી શકીએ છે જેમ કે આપણે રાષ્ટ્રપત છે ઈ પણ જો કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કે કોઈ પણ ઓફિશિયલ પ્રોગ્રામ હોય છે અમ સમાનિત કરવાનું પદ્મશ્રી વગેરે તો પણ એ કેટલી સારી રીતે સાડી પહેરીને અ મતલબ
હા, એ
રીપ્રઝેન્ટ કરે છે એ, કેટલું એવું છે, કે એવો પરિવેશ છે જેને આપણે ગરિમાની સાથે પહેરી શકીએ છીએ તો સાડી હા, એ આપડી નારીની ગરીમાં બનાઈ રાખ ખવા માટે પણ બહુ જ, એક એવો પરિવેશ છે બહુ સારો પરિવેશ છે
હા, એ તો છે જ સાડીનું તો મહત્વ કોઈ દિવસ જે જીવનમાં આમ એનું પૂરું થવાનું જ નથી પણ હમણાં શુ હમણાં શું બીજી તરફ છે ને ડ્રેસનું પણ મહત્વ આજના સમયમાં ખુબ વધી રહ્યું છે
બિલકુલ સાચું કહો છો તમે
હમ, કારણ કે છે ને હા, આજકાલ તો હવે શું મહિલાઓને આમ એકદમ આરામદાયકને આમ સરળ વસ્ત્રો મતલબ એટલું બધું પહેરવાનું એ લોકોને સરળ લાગે છે ને તો હમણાં ના આમ રોજિંદા જે કામમાં હોય તો તે લોકો ઓફિસ માટે કોલેજ માટે આમ ડ્રેસ પહેરવાનું વધારે પસંદ કરે છે કારણ કે એ લોકો છે ને ડ્રેસમાં આમ વધારે કમ્ફર્ટેબલ રહી શકે.
બિલકુલ સાચું કહો છો તમે અને હું તો એવું જ કહું છું કે ફેશન તો એ જ સારી જેમાં આપણે આરામદાયક અનુભવ કરી શકીએ, એટલે ફેશન એટલે એ નહી કે, આપણે એવા કપડાં પહેરીએ કે જેનાથી આપણે ફેશનનુંું તો નામ ઉપાડી શકીએ, પણ આપણું પોતાનું પોતા પોતે એમાં અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોઈએ. તો એવો એ એવું ફેશન કેરી કરવાનો કોઈ મતલબ નથી, જેમાં આપડે અમ સરળતા અને, જેમાં આપણે કમ્ફર્ટ અનુભવ કરતા હોઈએ, એવા જ કપડાં આપણને પહેરવા જોઈએ તો જ એ સાચી ફેશન કહેવાય.
હા એ તો તમે બરાબર કેવો છો ડ્રેસોમાં પણ એટલા બધા પ્રકાર હોય છે જે ગાઉન હોય પાર્ટીવેર ડ્રેસ વેસ્ટર્ન ડ્રેસ કેજ્યુઅલ ડ્રેસ, ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ મતલબ આમ એટલા બધા ડ્રેસોમાં પણ અલગ અલગ પ્રકારના ડ્રેસો ન છે ને હમણાં ફેશનમાં તો ખબર નહી હવે, એટલું બધું આમ ડિઝાાઈનર નું મહત્વ વધી ગયું છે ને.
બિલકુલ સાચું કહો છો તમે તમે જો કે હેને કોઈનું આપણે કાપડ એટલું લઈએ અને એને જો એને જો સ્ટિચ કરે છે તો એ ડિઝાઇન કરે છે એ ડિઝાઇન ના કેટલા પૈસા લાગે છે જે એટલાનું એ કાપડ હોય છે, એના કરતા પણ વધારે એની સ્ટાઇલ આપવાના પૈસા હોય છે. તો આ આજના સમયમાં સ્ટાઇલ ને તો બહુ જ મહત્વ ફેશનને તો બહુ જ મહત્વ આપેલું છે.
હમ એ તો છે જ, બીજું. બસ એટલે એજ બધું હમણાં લગ્નના પણ ફંક્શન છે અને હવે પછી તહેવારો પણ ચાલુ થઈ જશ શે. એટલે બસ હવે થોડી શોપિંગ પણ છે ચાલુ કરવાના છે ડ્રેસો સાડીઓ
બરાબર બરાબર એ તો જોઈએ જ આપણને જો આપડે આવ નારીને પણ એવું છે કે એને સૌંદર્ય કરતા એને વસ્ત્ર પરિધાન નું બહુ મહત ત્વ છે કે કેવા વસ્ત્ર એ ધારણ કરી રહી છી અને કોઈ પણ આપડે ફંક્શન માં જઈએ તો હવે આજ તાલના બહુ ટ્રેન્ડ થઈ ગયો છે આપડા પહેલા જે પૌરાણિક લોકો હતા પહેલાના જે લોકો હતા એ લોકો તો એવું હતા કે એક અહ સારી સાડીમાં કેટલાય બધા ફંક્શન પૂરા કરી લેતા હતા પણ હવે જે સોશયલ મીડિયાનો સમય આવી ગયો છે તો એક અહ ડ્રેસ માં જો એક પિક્ચર પોસ્ટ થઈ ગયું તો આપડે એ ડ્રેસ બીજા ફંક્શનમાં નથી પહેરવાનું એવું
હા, એ તો બરાબર કેયો તમે. એ તો છે જ આપડે મતલબ આમ એક ફંક્શનમાં આમને પહેરી લીધી તો આપણને બીજા ફંક્શન માં પહેરવાનું પણ આમ મને એવું લાગે છે. હરેક વખતે આપણને આમ ન વી નવી જેવી સાડીઓ જોઈએ છે.
બિલકુલ હા તો એવું જ જોએ છેને કે આપડે જો આપડા સાસરીમાં કે ભલે પિયરમાં ક્યાંક એક પ્રોગ્રામમાં એક ડ્રેસ કે સાડી પહેરી લીધી હોય તો એજ ડ્રેસ કે એજ સાડી પહેરીને આપડે બીજા પ્રોગ્રામમાં જવાનું ત્યાં જ ના તો આપણને આપડે એવું લાગે છે કે ના આ તો મેં પહેરી લીધું છે આ નથી પહેરી જવાનું કંઈક બીજું અરેન્જમેન્ટ કરવું પડશે.
એ તો છે ને એ તો બરાબર કયો તમે બસ હવે આજકાલ ની આજ ફેશન ની દુનિયા છે.
બિલકુલ, ચાલો તો ફરી મળીશું ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ.